હલો
હા, કેમ છો? મજામાં.
બસ, મજામાં. બોલો?
આજે તો થોડી શાંત લાગે છે. પહેલા તો તું હંમેશા હસતી અને મજાક કર- -તી જોવા મળતી હતી. પણ આજે તારા- તારો ચહેરો એ થોડોક ઉદાસ લાગે છે. કોઈ ખાસ વાત છે, કે, પછી અભ્યાસ નો તણાવ વધારે છે. અને જો કોઈ વાત હોય! તો, મને નિ નિસંકોચ કહી શકે છે! ક્યારેક મનની વાત કોઈ- -નજીકના વ્યક્તિ સાથે શેર કરવાથી, મન એ ઘણું હળવું થઈ જાય છે.
હા, વાત તો તારી સાચી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી મને- -ખુબ જ માનસિક તણાવ- -અનુભવ છું, કોલેજ ના અસઇનમેન્ટ, પરીક્ષાની તૈયારી, ઘરની- -જવાબદારીઓ, અને ભવિષ્યની ભવિષ્ય વિશેની- -ચિંતા આ બધી બાબતો, એક સાથે મન પર અસર કરે છે. અને, ઘણી વખત રાતે ઊંઘ પણ નથી આવતી. મનમાં સતત વિચારો ચાલતા રહે છે, કે ક્યારે- એવું લાગે છે કે હું બધું સંભાળી શકીશ. કે ક્યારે એવું લાગે કે હું બધું સંભાળી શકીશ કે નહી સંભાળી શકું? અને બહારથી તો હું સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરું જ છું. પણ અંદરથી તો ખૂબ થાકેલી અનુભવું છું.
હમ્મ, મને દુઃખ થાય છે કે તું આટલું બધું એકલી સહન કરું છું. પરંતુ યાદ રાખજે કે માનસિક તનાવ કે ચિંતા અનુભવી એ કોઈ નબળાઈ નથી. આજના સમયમાં ઘણા લોકો આવી સમસ્યાઓ પસા આવી સમસ્યાઓમાંથી પસાર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે તેને છુપાવવાને બદલે સમ અહ સમજવાનો અને તેનો યોગ્ય ઉપાય શોધવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શરીરનું સ્વાસ્થ્ય જેટલું જરૂરી છે ને એટલું જ મનનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે. જો મન ખુશ અને શાંત હશેને તો જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો એ ખૂબ જ સરળ બની જાય છે.
હા, સાચી વાત છે પણ આજના સમય આજના સમાજમાં તો હજુ પણ ઘણા લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલેઆમ વાત નહી કરી શકતા. જો કોઈ કહે કે તેને તણાવ છે અથવા ઉદાસ ઉદાસ રહે છે તો લોકો ઘણી વખત કહે છે કે આ બધું તો મનનો વહેમ છે અથવા થોડું મજબૂત બન આવી વાતો સાંભળીને વ્યક્તિ પોતાની લાગણીઓ અહ વ્યક્ત કરવામાં પણ ડર અનુભવે છે. અને મને લાગે છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાની ખૂબ જરૂર છે અને દરેક વ્યક્તિના જીવનમાં પડકારો આવે છે અને દરેક વ્યક્તિન ની સહન કરવાની ક્ષમતા અલગ હોય છે. કોઈને નાની વાતથી પણ તણાવ થઈ શકે છે તો કોઈને મોટી મુશ્કેલી પણ સરળતાથી પાર કરી લે છે તેથી ક્યારેય કોઈની લાગણીઓને મજાક ના બ બનાવવી જોઈએ તેના બદલે તેને સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને જરૂર પડે તો મદદ પણ કરવી જોઈએ. ઘણી વખત માત્ર કોઈ વ્યક્તિ આપણને ધ્યાનથી સાંભળે એટલું જ આપણા માટે બહુ મોટી વાત છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી. હું પણ સમજુ છું કે મનની વાત અંદર જ રાખવાથી છે ને એ સમસ્યા ઘણી વધી જાય છે પહેલા આપડે વિચાર વિચારીએ કે બધું એકલે જ સંભળી લઈશું પરંતુ આપણને સમજાય કે પરિવાર મિત્રો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરીએને એ ખૂબ જ જરૂરી છે જયારે આપણે પોતાની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ ત્યારે મનનો ભાર એ અહ થોડો ઓછો થઈ જાય છે અને આપણને નવા ઉકેલો પણ અહ દેખાવા લાગે છે.
હા, સાચી વાત છે. અને આપડે તો આ ઉપરાંત તો રોજિંદા જીવનમાં કેટલીક સારી ટેવો પણ પનાવવી જોઈએ કે નિયમિત કસરત કરવી, યોગા ધ્યાન કરવું પૂરતી ઊંઘ લેવી, સમયસર, ભોજન કરવું અને મોબાઈલ તથા સોશિયલ મીડિયાનું ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કુદરતની વચ્ચે થોડો સમય પણ પસાર કરવો જોઈએ. મનને શાંતિ મળે કંઈક એવું કરવું જોઈએ અને ક્યારેક તો પોતાના મનપસંદ શોખ માટે પણ સમય કાઢવો જોઈએ. કારણ કે તેનાથી મનને નવી ઉર્જા મળે છે. અને મેં તો એ પણ અનુભવ્યું છે કે, જયારે હું સંગીત સાંભળું છું પુસ્તક વાંચું છું અથવા થોડું ચાલવા જઉં છું, ત્યારે મને તો મન હળવું લાગે છે. હવે, હું ન હવે મેં નક્કી કરું છે કે રોજ થોડો સમય મારા માટે કરીશ. ભલે કામ કેટલું પણ હોય, પરંતુ પોતાના માનસિક સ્વાસ્થ તેની અવગણના તો નહીં જ કરું
હા આ ખુબ સારો વિચાર છે. અ યાદ રાખજે કે જીવનમાં સફળતા મેળવા માટે માત્ર મહેનત જ નહીં. પરંતુ માનસિક સ્વાસ્થ્ય એ ઘણું જરૂરી હોય છે. જો મન સ્વસ્થ રહેશે, તો આપણે વધુ સારી રીતે અભ્યાસ કરી શકીશું. કામ કરીશું અને સંબંધો પણ સારી રીતે આપણે નિભાવી શકીશું. પરંતુ જો ક્યારે તને વધારે તણાવ લાગે. તો કોઈ મનોચિકિત્સક અથવા કાઉન્સેલરની મદદ લેવામાં પણ સં કોચ ન રાખતી મદદ માંગવી એ હિંમતની નિશાની છે.
હા, સાચી વાત છે. અને આજકાલ તો પહેલા કરતા લોકો, લોકોમાં તનાવાની ચિંતા એટલી વધી ગઈ છે ને કે શું કેવું અને ખરેખર! તો જીવન એટલું મુશ્કેલ થઈ ગયું છે, કે પછી આ પ આપણે જ પોતાની ઉપર વધુ દબાણ લાઈએ છે. અને આ બે કારણો તો આજ માટે ખૂબ જ જવાબદાર છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા ખૂબ વધી ગઈ છે વિદ્યાર્થીઓને સારા માર્ગ લાવવા માટે દબાણ હોય છે. નોકરી કરનારને સારો દેખાવ કરવો પડે છે અને વેપારીઓને પણ સતત અ સફળ રહેવાની ચિંતા હોય છે. આજે સાથે સાથે સોશિયલ મીડિયાનો પણ મોટો પ્રભાવ છે જે લોકો બીજાના જીવનની માત્ર સારી ક્ષણો જ જુએ છે અને પછી પોતાના જીવન સાથે સરખામણી કરવા લાગે છે. પરિણામે તેમને લાગે છે. કે તેઓ પાછળ રહી ગયા છે, પણ જયારે હકીકતમાં તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ કંઈક, કંઈક મુશ્કેલીમાંથી પસાર થતું જ હોય છે.
હા, આ વાત તો મેં પણ ઘણી વાર અનુભવી છે. સોશિયલ મીડિયા પર બધું જ સુંદર અને પરફેક્ટ દેખાય છે. કોઈ પોતાના દુઃખ નિષ્ફળતા કે મુસ કિલો વિશે બહુ ઓછું બતાવે છે. તેથી ઘણા યુવાનોને લાગે છે, કે માત્ર તેઓ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારની સતત સરખામણી અને આત્મવિશ્વાસ અ આ સરખામણીને લીધે છે ને આત્મવિશ્વાસ ઘટે છે અને આપણા મનમાં અસંતોષ પેદા થાય છે. કે બીજા વ્યક્તિને આટલું સારું જીવન અને બધી જ સુવિધા અને સફળ થાય છે. તો જ કેમ આવી રીતે પાછળ રહી જાઉં છું. એટલે આજ વિચારી, વિચારીને છેને પોતાના મનમાં એક અસંતોષનું એક બીજ વાવે છે
હા, સાચી વાત છે. અને આજે તો દરેક વ્યક્તિએ સમજવું જોઈએ, કે જીવન અ પ્રવાસ બધાનો અલગ હોય છે. દરેકની પરિસ્થિતિ જવાબદારી અને સંઘર્ષ પણ અલગ જ હશે તેથી બીજાની સફળતા જોઈને નિરાશ થવાને બદલે, પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું જોઈએ. અને ધીમે ધીમે કરેલી પ્રગતિ પણ ખુબ મહત્વની હોય છે. અને મને તો એ પણ લાગે છે કે પરિવાર, નુ વાતાવરણ પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો ઘરમાં પ્રેમ, સમજણ અને ખુલ્લો સંવાદ હોય તો વ્યક્તિ પોતાની સમસ્યાઓ સરળતાથી કહી શકે છે. પરંતુ જો ઘરમાં સતત ઝગડા ટીકા કે દબાણ હોય તો વ્યક્તિ અંદરથી તૂટી જાય છે તેથી પરિવારના સભ્યો એ પણ એકબીજાની લાગણીઓ ને સમજવી જોઈએ અને અ તેને સમજવાનો બી પ્રયત્ન કરવો જોઈએ. અને મિત્રોનું પણ એટલું જ અ મહત્ત્વ છે કારણ સાચો મિત્ર એ નથી કે જો જે માત્ર ખુશીના સમય સાથ હોય. પરંતુ મુશ્કેલીને સમય પ પણ સાથ આપે છે ઘણી વખત માત્ર એક એક જ મિત્રોનું પ્રોત્સાહન વ્યક્તિને ફરીથી આત્મવિશ્વાસ આપી શકે છે. તેથી આપણે પણ આપણા પરિ મિત્રો નું ધ્યાન રાખ- ખૂ જોઈએ અને જો કોઈ મિત્ર અચાનક શાંત રહેવા લાગે ઉદાસ દેખાય અથવા લોકો સાથે વાત કરવાનું ઓછું કરી દે તો તેની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ.
હા. એક વાત તો તો મેં પણ નોંધેલી છે કે ઘણા લોકો આરામને સમ આરામને સમયનો બગાડ માને છે. તેઓ સતત કામ કરે છે અને વિચારે છે એ કે જેટલું બધું કામ કરીશ એટલું અ એટલી વધારે સફળતા મળશે પરંતુ એવું નથી શરીર અને મનને પણ આરામ જરૂરી છે. જો આપણે સતત કામ કરતા રહીશું ને તો થાક ચીડિયાપણું અને તણાવ એ આપણા શરીરમાં એ ઘણો વધી જશે. તેથી અભ્યાસ કે કામની વચ્ચે થોડો અ અ આરામ કરવો. એ ખૂબ જ જરૂરી બની જાય છે તેથી આ આરામને આપણે ટાળવો ના જોઈએ અને અ સમયસર કામ કરીને પછી આપડે થોડો આરામ તો કરવો જ જોઈએ.
હા. અને સમયનું યોગ્ય આયોજન પણ કરવું જોઈએ પણ ખૂબ મહત્ત્વનું છે જો આપ- પણ રોજ નું આયોજન કરીએ તો જરૂરી કામને પ્રાથમિકતા આપીએ અને એક સાથે બધું કરવાની જગ્યાએ એક પછી એક કામ પૂર્ણ કરીએ. તો તણાવ પણ ઘણો ઓછો થઈ શકે છે સાથે સાથે પૂરતી ઊંઘ સંતુલિત આહાર અને નિયમિત કસરત પણ અ મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને મને તો લાગે છે કે અ સકારાત્મક વિચાર વિચાર સરની પણ ખૂબ ખૂબ જ મહત્વની છે જીવનમાં દરેક વખતે સફળતા મળતી નથી ક્યારેક નિષ્ફળતા પણ મળે છે. પરંતુ નિષ્ફળતાને અ અંત નહી પરંતુ નવી શરૂઆત માનવી જોઈએ દરેક ભૂલ આપણને કંઈક ને કંઈક તો શીખવે છે જો આપણે હિંમત ના હારીને ન હારીએ તો સફળતા એક દિવસ જરૂર મળશે. અને જરૂર પડે ત્યારે અ મદદ લેવી જોઈએ અને અ જેમ શરીર શરીરની બીમારી થાય ત્યારે આપે ડોક્ટર પાસે જઈએ છે તેમ મનની સવ અ સમસ્યાઓ માટે મનોચિકિત્સિત અથવા કાઉન્સેલર ની મદદ લેવી જો લેવી જોઈએ અને અ તેમાં શરમ કે સંકોચ તો જરાય ના રાખવું જોઈએ.
હા એ તો સાચું કીધું. માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવી એ આજના સમયની અ બહુ મોટી જરૂરિયાત બની ગઈ છે શાળા કોલેજ કાર્યસ્થળ અને પરિવારમાં આ વિષય પર ખુલ્લે આમ ચર્ચા થવી જોઈએ જયારે લોકો ખુલ્લા દિલ થી પોતાની લાગણીઓ વ્યક્ત કરશે અને એકબીજાને સમજશે ત્યારે સમાજ એ બધુ સ્વસ્થ અને ખુશહાલ બની શકશે.
હા સાચી વાત છે અને અંત મા તો એટલું જ કહીશ કે અ માનસિક સ્વાસ્થ્ય એ અ વૈભવ નહીં પરંતુ જીવનની મૂળભૂત જરૂરિયાત છે જેમ આપણે શરીર ને સ્વસ્થ રાખવા માટે કાળજી લઈએ છે તેમ મનને પણ સમય આપવો જોઈએ રોજ છોડું હસવું પરિવાર સાથે વાત કરવી મિત્રો સાથે સમય પસાર કરવા અને નિયમિત કસરત કરવી. અને જરૂર પે પડે ત્યારે મદદ પણ માગી લેવી જોઈએ. ચાલો હવે આની પર તો આપણેે વાત કરીશું હા હા.